હા, બોલીશ. તો.
કે હમારી પૃથ્વી પે પાણી બહુત કમ હૈ, ઔર પાણી. કે વપરાશ ભી બહુત જ્યાદા હોતા હૈ.
હમ,
ઇસલીએ હમકો જળ સરેક્ષણ કે વિષ માહિતી ચાહિએ. ક્યુ યે પ્ર પ્રદૂષણ કે કારણ બારિશ કમ હો રહી હૈ ઔર, વૃક્ષા રોપણ ભી કમે ઉસકે કારણ બારિશ કે વાદળ બહુત, કમ આતે હે, ઉસકે કારણ હમારે યહાં પાણી કી બહુત કમી ઇસલિએ હમ ઉસકે લીએ, હમકો પાણી કા બહુત બચાવ કરના ચાહિએ પાણી કા વેસ્ટ નહીં કર ચાહિએ, આપકા ક્યા ખ્યાલ હૈ.
હા સર સહી હૈ, સર, હ તો જોશ, સ કંપની ક વૃક્ષો કે જંગલ એક, કાટ કાટ દિએ જા રહે હૈ જીસકે કારણ સર બારિશ, બહુત કમ હોયો હોય જ્યાદા સે જ્યાદા, સર ધૂપ બહુત ભી બહુત જ્યાદા પડતી ઔર જિસકે કે કારણ, ઘણી બધી, પ્રલોઉત્ મથી હો છે સરાર જંગ, સર જેટલા વૃક્ષ કટાય તેટલા જંગલો સર કાપવામાં આવે છે જેના કારણે, તે વૃક્ષો ખુબ જ ઓછા થતા જાય છે જેના કારણે, વરસાદ ખુબ જ ઓછો થ માણસ જેના કારણે, તો સમસ્યા જોવા મળતી હોય છે જરાક, એના કારણે ઘણું બધું, પાણી શર ખૂબ પડતું હોતું નહિતું પાણીની સમસ્યા જો આ, મળે છે વરસાદના કારણે ઘણી વાર સારું, પાક પર થતો જોવા મળતો નહી હો તો પાક ઓછો થાય છે. ખેડૂતોને ખેતી કરવા માટેે, અને ખુબ જ જરૂર પડતી હોય છે સર ખેતી, કરવા માટે વરછાદ આવ ખૂબ છે જેના કાર આપડે વૃક્ષા રોપણ કરવો જોઈએ, જ્યા પણ જંગલો કટાય છે, તે ઓછા ઓછાર ના કટાયે એ સારું. કારણે કેવું જોઈએ જેના કારણે તે ઓછા વૃક્ષ કપાયે એટલે વધા લે વધારે, એ વાવે એવા પ્રયાસો કરવા જો જેના કારણે વરસાદ, વધારે વધુ આવે જેના કારણે સારો એવો, પાણી બળી રહે અને સાર તો પાક પર થતો જોવા મળે છે તમારે શું કેવું છે એના માટે,
હા સર આપણે જ્યારે, એ નળ અને પાઈપલાઇન નું લીધે અટકાવતું, બ્રશ કે સ્નાન કરીએ વખતે પાણી ચાલુ રાખું અને, પા પાણી ચાલુ ના રાખવું જોઈએ અને વોશિંગ મશીન મશીન કે વાસણ ધોતી વખતે પાણી ન યોગ્ય ઉપયોગ કરવો જોઈએ આપણે, ખેતીમાં કૃષિ ક્ષેત્રે પાણીના બગાડને રોકવા માટે ટપક સિ ચાઈ અને ફુવારા પદ્ધતિ ઉપયોગ કરવો જોઈએ જેનાથી, આપણે પાણી નો ઓછો બગાડ, થાય જેનાથી આપણે પાણી વધુ પ્રમાણમાં જોવા, વધુ પ્રમાણ બગાડ ના થાય તેથી પાણી નુ અસ્તિત્વ ટકી રહે, જો આપણે હા. તો બચાવ નહી કરીએ તો, આપણી આવનારી પેઢી માં પાણી ની બહુ જરૂર પડશે. જેના કારણે તેમને બહુ મુશ્કેલી વેઠવી પડશે, અને હાલ આપે પાણી બહુ ઊંડા ઊંડું જતું રહ્યું, તે જોવાનું અમુક વિસ્તારમાં તો પાણી જોવા નહી મળતું, રાજસ્થાનમાં પાણીની બહુ બહુ ઓછી પ્રમાણમાં પાણી મલે છે, જે ત્યાં આ પાણી પાણી પૃથ્વીમાં પાણી અંદર બહુ ઊંડા સુધી વઇ ગયું છે, જેના કારણે ત્યાં એકલું રણ જ છે, અને ત્યાં ખેતી પણ નહી થતી, જેનાથી આપણે હાલ કોઈ ગુજરાતમાં પાણી જોવા મળે છે, જેના કારણે આપણે હાલ પાણી નો બગાડ ના કરવો જોઈએ, હાલ પાણી પૃથ્વીમાં બહુ ઊંડાણ સુધી અગિયારસો બસો ફૂટ સુધી અંદર ચલા ગયા છે, તેથી આપણે હાલ પાણી એ આવતા, આવનારી પેઢી સુધી પાણી બહુ ઊંડું જતું રહે, પદર દસ સોળસો ફૂટ જે આપને પાણી જોવા પણ નહીં મળે, જેના કારણે આપણે હાલ પાણીનો બચાવો કરવો જોઈએ, જેના કારણે આપણે એ વરસાદી પાણી છત પર. અ ટપકતા વરસાદના પાણીને પાઈપલાઇન. ટાંકામાં સંગ્રહણ કરવું જોઈએ, જેના કારણે આપણે એ વરસાદ વરસે છે. તેનું પાણી બચી ટોકા કે, જ તળાવો ખોદીને. જેમાં પાણી ને પૃથ્વી અંદર અ સિંચાઈ કરવા અંદર જવા દેવું જોઈએ, જેના કારણે અંદર પાણીમાં થોડો ઉ પાણી થોડું વધુ પ્રમાણમાં જોવા મળે, જેના કારણે થોડો ટકાઉ વધી શકે, જેના કારણે આવનારી પેઢી સુધી આપણે પાણી થોડું બચત થઈ શકે, કારણ કે હાલ પ્રદુષણ ના કારણે હાલ વૃક્ષારોપણ પણ વૃક્ષ નો નાશ થાય છે, જેના કારણે આપણે હાલ પાણી વરસાદ એ એટલો વરસતો નહી, વરસાદ નહી વરસ તો એના માટે એટલે આ તાર પાણી ની બહુ અછત જોવા મળે છે હાલ. ખેતીમાં પણ એવું જ છે, જો વરસાદ કમ થાય તો, આપડે બોરના બોર ના પ્રમાણમાં પાણી પૂરું પાડી શકતા નહી, જેનાથી કૃષિ માં પણ આપ આપણને બઉ અછત જોવા મળે છે, એટલા માટે તમારે શું કેવું છે?
સર તમારી વાત સાચી છે. જ્યાં પાણી નો બગાડ સર અત્યારે બઉ ક થતો જોવા મળે. તે જયારે સર તમે નાવા પણે બેસી જ તો સર એક તોલે ઇજ કર હોય ને જાય, અ તો એ તઈણ ચાર ડોલ યુઝ કરતા હોય છે, તો કમ યુઝ કરવો જોઈએ છે, જયારે તે બ્રશ કરો છો, ડોલ ને લોકો ખુબ રસ કરતા હોય છે. ક્યાં એક લોટાની જરૂર છે, અયાં તે અ આખી ડોલ ને, યુઝ કરા તે, સર જીતા હો. હો શકે, ઇતના કમ કરના ચાહીયે ઓર સર જી. ઘણા બધા એવા લોકો છે, જે સમજદાર નહીં. નાવા માટે થોડું બોર ચાલુ કરી દેતા હોઈ ને, તેમને પાણી જતું હોય છે, જેના કારણે વેલા ઘણો બધો બગાડ થતો જોવા મળે છે. આના કારણે પાણી ની ઘણી બધી સમસ્યા જોવા મળે છે. ઘણી વાર તો થતું જોવા. મળે છે, સર ઘણી બધી મુશ્કેલી થતી જોવા મળે છે, પાણી વીના ખુબ જ મુશ્કેલી છે. ત્યારે સર એક તન જ લાઇટ નહી હોતી, તો જો પાણી નહી આતી. તે કારણે ઘણી બધી સમસ્યા જોવા મળતી. મળતી હોય છે, પાડે તો એ માંદા પડે તો પ્રયત્ન કરવો પડે, સર વૃક્ષો નું રોપણ કરવું જોઈએ ને. જેટલો મળે, એટલું પાણી નો બગાડ ઓછો કરવો જોઈએ, અને એ અ બધાને ના પ્રસ દ્વારા તળાવ ગાળવામાં આવે છે, જે શારું કામ કર્યું છે, અને તળાવ ગાળવામાં આવે. જેના કારણે જે પણ ખેતરો ન પાણી આવે છે, એનો સંગ્રહ થાય. અને જે પાણી ધીર-ધીરે જમીનમાં ઊંડા સીધી ઉતરે, જેના કારણે જે પાણી ન નીચે લેવલ હ સચવાઈ રહી છે, ત્યાંનો દેવાલ તૂટે ના અને ત્યાં સુ દરા યોગ્ય પ્રયત્ન કરવામાં આવે છે, આજે ગ ગામે તળાવ બાંધવામાં આવે છે, અને તેમાં પ્રણી સંગ્રહ કરવામાં આવે છે, જેના કારણે નીચેનું પાણી ઘણું નીચું ના જાય. ઉપર આવે, એવા બધા પ્રયત્નો કરવામાં આવે. સરકાર દ્વારા આ જેટના થઈ શકે ન વૃક્ષો આવવા જોઈએ, જેના કારણે શકે અને તે ભ પાડીે તાળાવમાં ભેગું થાય, તેના દ્વારા નીચે પાડી જાય, અને સારું એવું મળી શકાય, સર. રા હ
હા, જર આપણે ફેક્ટરીઓ અને ઘરોમાંપ વપરાયેલા પાણી રિફાઈન્ડ કરીને, શુદ્ધ કરીને ગ અન્ય વૃ્ધમાં કરવો જોઈએ, કારણ કે એ આપનું જીવન છે. જળ વગર આપણું જીવન હોય નથી, જળ ના હોય તો, આપણું ટકી શકીએ નહીં, પૃથ્વીમાં એવા પક્ષીઓ છે, પ્રાણીઓ છે, અ પશુ પક્ષીઓ છે, જોથી એ જળ ઉપર ટકી રહે છે, મનુષ્ય અને પક્ષી પશુ-પક્ષીઓ પણ ઝડું ઉપતા છે, એ ચર છે
બઉ તો
જ મનુષ્ય જ્યાંથી પાણીનો બહુ વધુ પ્રમાણનો બગાડ કરે છે, એ જળ એ જ જીવન છે, એ માટે આપણે જળ નો બગાડ કરવો જોઈએ નહી, અને કે વૃક્ષ વા વૃક્ષ વાવવું જોઈએ. વૃક્ષો વાવથી, હાલ વાયુ વાયરો બઉ વધુ આવવાથી, વાતવરણ મળે જેના કારણે થોડો વરસાદમાં આ ર થ શકે જેના કારણે જળ ઉપર આવી શકે હાલ વરસાદ મા વરસાદ ની મા ઓછી છે, તેના કારણે હાલો જળમાં બહુ થોડું પ્રોબ્લેમ જોવું જોવા મળે છે, અને આપણે જળ જ્યાં મેં તો સ્ટુડન્ટ છું એટલે મારા સ્કૂલમાં તો હું મારા ફ્રેન્ડ લોકોને સમજાવું છું કે આપણે પાણી નો બગાડ કરવો જોઈએ નહી અને જ્યાં ને ત્યાં નળ ખુલ્લા જુવઓ તો તે નળ આપણેે આડા કરવા જોઈએ. જેના કારણે નળ આડા કરીએ તો તે આમ પાણી નો બગાડ ના થાય પાણી નો બગાડ ના થાય એટલે તો પાણી નું અસ્તિત્વ ટકી રહી. શું આપણે પાણી નુ સ્કૂલમાં પ્રચાર કરવો જ જોઈએ કારણ કે સ્કૂલ ના લોકો પણ બાળકોને અંધભૂત તી હોય તો તે આમ તેમ નાહવા માટે નળ ખુલ્લા મૂકી દેતા હોય છે. અને બુડા ઓમ થોડા ઉમર લાયક માણસોને પણ સમજાવવા જોઈએ કે આપણે પાણી નો ઉપયોગ એટલો કરવો ઑચ્છા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ જેટલો જોઈતો હોય એટલો કારણ કે આપણે. આવનારી પેઢીમાં પાણીની જરૂર પડશે અને આવનારી પેઢીમાં પાણી નહી હોય તો મનુષ્ય નુ અસ્તિત્વ ટકી નહીં રહે. એટલા માટે આપણે હાલથી જે પાણી નો બચાવ કરવો જોઈએ. કારણ કે આવનારી પેઢીને પાણીની બહુ વધુ પ્રમાણમાં જરૂર પડશે. અને આપણે હાલથી જ પાણી નહી રાખીએ તો આપણા આવનારા બાળકોને.. બઉ વધુ પ્રમાણમાં મુશ્કેલી વેઠવી પડશે શું કેવું તમારું?
સર એકદમ સાચી વાત છે. સર, મારે તો એટલું જ કેવું છે સર કે બધા તે પણ વાલીઓ છે તે ત્યાંના બાળક માટે સમ મકે જ્યાદા પાણી ના બગાડ ના કરે નળ ખુલ્લા, હતા તેને બંધ કરી દે એવું બધું સમજાવું જોઈએ, સર, અ જ બધા અન્ય લોકોને પણ સમજણ આપવી જોઈએ કે પાણીનો બગડો ઓછો કરવો, કેઈ પાણીની મુશ્કેલી ઘણી બધી જગ્યાએ જ્યાં પાણી ની જ્યાં પાણી ની ખુબજ મુશ્કેલી જોવા મળતી હોય છે ત્યાંર બાદ, ત્યાં જ્યાં સરકાર દ્વારા લહેર કાઢવામાં આવે છે લહેરો દ્વારા લહેર ખોદવામાં આવે છે. પેલા દારા પાણી મળે છે અને એ લોકો ત્યાં પાણી પીવા માટે પણ, ઉપયોગ કરતા હોય છે અ, તે ખેતી કરવા માટે પણ હોય છે. લોકો જેરે પડ, કેનાલો પાણી આવે છે પો ખાતર, ખાડોને તળાવ ગળીને પાણી લાવ તા હોય છે અને તેનો સંગ્રહ કરતા હોય છે ઘણા બધા એવા લોકો છે જે તળાવ, ખેતમાં તળાવ. ખોદે છે અને બધું જ પાડી એકઠઠું કરે છે અને ત્યારે એ બચેલું, પાણી પોતાના ખેતી માટે યુ કરતા જોવા મળતા હોય છે, સર અને, સારી ઉત્પાદન પણ મેળવતા જોવા મળતા હોય છે પાણીનો ઉપયોગ, જરૂરિયાત પુરતો કરવો જોઈએ એનાથી વધારે કરવો જોઈએ નહીં સર વધારે, પૂરતો પકડ કરવામાં આવશે તો ભાડેની સમસ્યા વધી જશે. આગળ જતા સમસ્યા ના વધે એના માટે ઘણા બધા એવા સારા પ્રયત્નો કરવા જોઈએ જેના કારણે, ઘડા બધા લોકોની ભેગા કરીને જે. લોકો બઢઇને કે ઈનકો પતા નહી હોતા હે, જો લોકો બડે , જે લોકોને બટઇ ક હૈ તમે કો સમજાય કે પાણી કા બગાડને કરના ચાહીએ જીતના કમ હોતના જરૂરિયાત જરૂરિયાત. યુ કરના ચાએ પાણી જદા નં કરના ચકા બગાડ નહી જયસ જીતના હો પાય. ઉતના હી પાણી કા યુઝ કરે જાદા ના કરે બગડ ના કરે. શિક્ષા કારણ આપ કોઈ ભી સુવિધા. પડે લોકો કો ભી સમજા કે પાણી ક બગાડ નહી કરના ચાએ પાનિ હે તો જીવન હે વરના જીવન નહી હૈ એ જીતના હો જાય લોકોગો કો સમજ્યાએ ઓર પાણી કી